હલો કોઈ નને ચા આપીવું બોલ
એવું છેહેમને જોવ ચાાલ હ
હ ચાલે છે હાલ તો ટેસ્ટિંગ કરીએ
એવ
ક્રિકેટ આ મ મજમાં્રિકેટ આઈ
એગ્રિગેડ
એ બનવાના ડિઝઇન બનાવાની
હા મિક્સ ડિઝાઇન
હ એનુંલગ ડેન્સિટી કરી ઇપેક ચાલુ
ઇપેક્ટ
મ્પ તમે આવ મ
ઓ ઇપેક્ટ આવ હાથસો ગરમ કાટવાનું
હા બેથી હાડા પરર વચ્ે હાથ સુગામ વાઢ લેવાનું
દહની નાળા બાર ની વચ્ચે નું સાતસો ગ્રામ કાઢવાનું
છે હ પછી એ ન વજન લઈ હેમર થી આપડે હેમર મારીએ ને
હ
એમાં પંદર વખત એમાંસાડવાંદર
પેલા પેલું નાનું આવવાનું ફરવાનું એ ત પછી પછી કપ પછી પછી ફટકા મારવાના તને ત ધર નાખીને હા
પછી ન વજન લઈ
હમ
પછ બલ્ડમાં નાખીને એક વાર પચીસ વખત ફેર કેમ્પિંગ કરવાનું
હમ પછી સોળોને પંદર
પંદર અમર મારવાની પરર
હા પછી
બે છત્ર્રી ચાલી જવાનું બે છત્ર લઈને ચાલી જવાનું
મેચાની ભુક્કી નું વજન લેવાનું
હા એ નચેજટ નેગ
હમ
એનું બલ દવા
હમ
બીસેમ દસ બે ટ્રાય કર્યા
હા
હ બ ડસી નીકળએ
ચાલો
બ્ગ ડેન્સિટી તો તમા બ્ગ ડન્સિટીંગ તો કું હોત જ ન
પશી ન એમાં તો પેલું ભરવાનું ક લેર ચોડવાના પચીસ પચીસ
મપ કરવા અલગ અલગ મોહોય સ તો મત લટ વા મળવા હે કઈ ગમાં ચૌથી ટોન ન મળવા
હમ
બરા વિજય તેવું ચાલ
હમ પ્રોક્ટર કરવાનું હવે બપોર હમણાં ત્યાં થોડીક વાર કરી હા પ્રોક્ટર
હ મહેસાણાજન
મહેસણા
રક્તમ હો છે ત ઘર
ડોક્ટરમાં ડોક્ટરમાં સોવાયલા આનું
સોયલા
પ હા એનો લીલી વા તો સુકી દેવાની પેલા
એની તો સુકી દો ને
હા
પછી શું કરું
શો કોઈ ના મ્ચર લેવાનું એનું એને અ મોચ્છર ઉપ પરેશપ ડેન્સિટી કાઢીને આપો
ડેન્સ એમ પણ એમાં તો કેવું હોય ચવીસગ્યા હો માટે હમ
વી લાઈટ આવેમવીર આવે
સાઈટનું વજન કેટલું હોય એમનું
લાઈટનું
હં
બે પોઈન્ટ છો કે જી
બે પોઈન્ટ છ અને પેલું ચાર પોઈન્ટ નવ કેજી
નવ હ બરોબર એ પછી અમમાર બધું વાટકા લઈને બેવાનું ત્રેવીસ ત્રેવીસ વર્ષ એય લેવાની
નાની એમાંથી કરતા છે આ તો
ના હાલ તો મોટી
તો તો પોતલી
હા
મપત બાપ પડ સ હોયલ ના
હા પો જ લેયર ભરવા પડે
એમ તો પ પચી તો પચી એ મારો
હા
હા હા પછી એમાં પ્રોક્ટર બોટરા લઈ જાય
પહેલા વ આટર લઈ લીએ
હા હા
ત્રણ ટકા
પન્ટકા વાટર ટન તી જો
તો અહીથી ચાલુ કરે ત છ નવ બાર
અમારે જેવું કરતા હતા અમે તો કેવું કર ખબર
હા
સીધું છ સાઠ ટકા એ ચાલુ કરવાનું
અમારે તો ત્રણ ટકા હ જ કરાવે ચલે
એ ચ
હમ દો ઘડી કટા નહી તોો ઘડી
કોટ તો કરવા પડે મિમમ
હા પોટ્ર એમાં તો કટી જ જાય એમ
વસલ ડોક્ટર મોચ્છર બેટી કમ્પ્લીટયર
હમ
પછીનછી બી કરતાને
હમ સીબીઆર કરીએ
સી બીઆર મ શોક ના અન શોખ બને કરતા હ
શું
એ બીઆાર શોક શોક બંને કરતા છે ચોકમાં કેવું હોય શોકમાં કેવો ડાયરેક્ટજલ મી અંશોક પણ મૂકવાના થયા રંગયા સુધી
બને કરી પણ હ મુમુક ફવાનું કરીએ ભછ ડાયરેક્ટ રિચલ્ટવાળું કરીએ
હમ તમારે ચવાય શું
હા હવે પેલા નીક ભ ચાલને આપીએ બેઠા બેઠા
એકમાં છે બધા ને એમ
હમ
હવે મરવાય વધું ઓશું થાય એટલે તારી જાડ કરી મેલી પાસે
સિગરેટો બહુ પીયો
સીક્રેટ એલા હરપડી જાય
હ
બજ ચોું ચાલ
હમ
જોું ડમાં
બસ હવે બધા ટેસ્ટિંગ કરવા વી આપડો વીસ તારીખે વ હ
હમ
પજેક
એકવીસ તારીખે વિજટ હમ
તમારામું બશે ભાવ
હ એકવીસ તારીખે આવવું જ પડશે ને તો
મારા
આવું એક જ ટેસ્ટિંગ બસ્ટિંગ કરું
હમ એમદ ને લેબના મળો
હા
એક દણા તો પટી જાય બપોરમ તો ના્ની લેબ ને
હમ એલા ફટી જબ
હમ
બી બધા ઠક પટ
બી ટુંમને
હમ
હઉ બધું પટી દીધું ખાલી પ્રોક્ટ કરવું હોય એક સેમ્પલ આવ્યું હત
પૃમને પરા ડકી
બધું જ બધું પટાઈી દીધું સિમેન્ટ રૂમમાં બધું સીમેન્ટ રૂમમાં બધું પટી દીધું
સ તમે બધા પઠાવ દ એમ અને ક કેટ નાો કરરે કરરે
પઈ જઈએ કાલ કરે ને
એગ્રિકટ ના કરે એમ કયા કયા કરયા બધા કરે
ઇનપે ક્રી લોકેશન બધું જ
એ લોકેશન ન એમપી આક બધું ખર્સિંગ ભછિંગ
આકાશે રડેશન રેડેશન બધું જ
હમ દેખને બહુ વાર લાગે ને કંટાળ
હા
બસો બસો પીસ પાછ કાઢવાના સાડી ચડી એક ચળ એક ચ ળ ચળ
કાટવાના ન આમથીમ પસાર કરવાના
પ્રસાર કરવામાં બહુ ટાઈઇમ બા લાગે ચડિયામાં એમાં બઉ મોટી એગ્રીિકલ્ચરમાં પડ છ પોઈન્ટ થ ચાર પોઈન્ટ પંચાયત ના બધા એમાં હયાર થાય ને
મેં તો શું કર્યુંું ચાાલલ્યું હતું પેલા નિગ્માસ પરેશાઈ બેમમ ઘાઢ ગયા
બે જ રખા એમ પાછી ચાલ તો તો તો તો એક દિવસમાં પટી જોઈએ છી
એક દિવસ બપોર ધીમજ હા
્યુબ ક્યુબના ટેસ્ટ કરેગ
ટૂક ના
હમ ડબલ એસી બ્લોક શીશી બાકી હ એ તો બધા અમારા જઈન કરવા પડે
હા તમારે કરવા પડશે કટિંગ બટિંગ કરવાના
રોક ડસ્ટ ના બધા બાકી જે છે
હા તો અમે આ બંધા બે દાણા
એડી બીજું પછી જું આ તો ટેસ્ટવા જું ભાઈ સ્લો લાયસન્સ
લાયસ ઘટ
હમાઈો ટેસ્ટ આપવા જ આવું હો ડ્રાઈવિંગ માટે
મારે ઘટાવું હતું લાયસન્સ
વા ચાલ દ ટ્રેન જવું જ છે હા
બે હડા પછી મારે અંગત આવજો ને આપડે દહો લાયસન્સ કાવ મારા કટાવજું હા
અડ એ તમામાં
શું કોમ્પુટર ટેસ્ટ ચાલ
હમ આપી દેવા એ તો કોઈ ખતું નહી
હમ
હ પા
કોમ્પ્યુટર ટેસ્ટ ચાલ્યા પછી તો કાચું લાયસન આવે છે
જ
કોમ્પ્યુટર ટેસ્ટટ્યા પછ કાચું લાયસન્સ આવી જાય
હ તરતાીરે
હા
એ ભાઈયા પાી કેટ
હમ કટલા છેપા શું કે લેવા
હા અગ તો ક વાગી જ જતોય
મેલન હ શર રહે છે આં કર
સુરેશ પાછો ક્યાયા તમા જોડયા એ પણ આમ હ ત્યાં હ આ નોકરીયા
હમ હજ વા મેલે હો સાહેબ
એના એ કણંગ ગલા દવા હાું
હા ઉપર પલી ઓલડી સાફ કર
વડી પર હતી ર
હા મહારાજજીની
હમે એવું કઈ કશું કરતો ન એકદમ બરાબર
હવે બ રહ્યો હતો ને પોન લઈન તે ભાઈ ઓળ સબ કરવાર
ફોન બ બે જતો ન
હા
બરાબર લહણ છે
હ બે રહ્યા એમ શું કરવા એસી ચાલુ કર એસી બેઠો હતો તો પરસ ભાઈ એ ઉલડી સાપ કરવા મે ઉપર
બરાબર એનેવડે એવડેી નથી રાખવા માંગી
હ પોતું મરાયું હવારે
વિસ્્મ
હા ઓફિસ માં હવે લેબમાં મારાવાનું ક્યાં પરેશ ભાઈ
હા તો હું જઈી જવું તરાકાશ લુંને
હમ એટલે અ બહતું મરાઈ દેવ એ
ટિકલ લઈ ના કે આ તો વટરમાં
ટિફિન લઈના
એંકર નું હારું વાટો મને મજા થ ગયા પેલા પેલા જેવું છે હા ચવામે આ હતા ગ મેમે હ તલા મંગલા શખાય મજા જ ના પેલામે વિીમાં મંગાતા ને સબ્જી બ સારું હતું ગળ મસ્ આખુંવડ મેડમ
હા
એમે વળ કમ ખવા ગ વચ્ચે
અત્યારે તો કોઈ બોટલ નું પાવ જ નહી ત
શાખ એટલું ગરમ પેલું ચીખું ઉગેને એવમ
હા
ગરમ મસાલા કોઈ નાખ મજા ના પલા
અત્યારે તો બધું દવા વાળી બધી સબ્જી આવવા માંડી ને એટલે શરીર ના નુકસાન એ પણ કર એના કર ઘરનું ખાવું સારું
બબ મુ એ દાડે જઈને પછી ફેર એક જોયો પૌ બટાકા લઈ ગયો ભને
હા
પલા
આ મે આમ પ્યાડા નું શાક બનાવેલા
ચાલ બધા ટિફિન લઈને સુરેશ સુરે સુરે સુરેશ તો નહી લાવ્યો ને હવે પૂરસ્ નહી લાવો થો
હા
હા તો ના પાડતોું કેતના લ જઓ
લઈને આવ્યો
ના તો બ પુલી શ આવોઈમ
બધા લઈને આવ્યા ને એટલે એ ર લઈને આવ્યો કે હું એકલો ચ દ ખાવા
હા પોતના ચલા પો ખડા પતે
પો આચના વિષય ને આગળી ગઈ ને
ઓખજ
હ.
્ા હેડી જો કે ભાઈ રિક્ષાડ
છો ન પોહોંચે ટ્રેનો નોહે એક કિલોમીટર જેવું ારતા જતા રહીએ ચાલતા. એક ચમચણા ત્યાંમાં તો પાડા માટે તો ટ્રેનમાં મેલ્યાં
હ પારું તો અભવા જ બ
હા.
કંપની જો ભાડું જ નહીં
હા.
હા ભાઈ તું પાસ જ છે. કરને
હમ એક કિલોમીટર થાય બહુ વારની દાદી
પાસ પાસરા પલો રસ્તો પડતો હતો શીતા શ ફાટકે. પાટ મારલાથી ને જતા પ
હા હ
પણ નિમા ની આંકડી નહી કરતો
કયા રસ્તે
ફાટા કટ